હાલો બોલો હ કપડા વાડીએ છીએ તમે શું કરો?
હમે પાણીપુરી ખાઈશ
પાણીપુરી ખાવ અત્યારે?
હા
બનાવી હતી કે બાર બજાર માંથી લાયવા?
બજાર માંથી લી આઇવા હો.
બજાર માંથી બજાર નું ઓછો ખવાય
કેમ?
ખાલી બજાર નું ઓછું ખવાય
એ
હું કરો તમે?
કઈ નઈ જો પાણીપુરી ખાય
પાણી પુરની અમારી હારુ તો રાખજો થોડી ઘણી.
હા. તમે આવો તો તમને જઈ ખવરાવી.
મારે દવા ચાલુ છે ને અમે ના ખાઈએ.
એવું જ છે.
હા અમને ડોક્ટર ના પાઈડી બાર નુ વસ્તુ ખ બીજું કઈ નઈ બીજું તમે બોલો.
હે
બીજું હું ખાવં તો
બીજું ઘરનું ખાલી શાક ને ભાત જ ખાઉ બીજું કઈ નહી બબલું બબલું કઈ નહી.
તડેલી વસ્તુ નહી એમને
તળલું નહી પણ બહાર નું કઈ વસ્તુ જ નય
હારું
મીઠું નઈ તરેલું નઈ
હમ્મ.
ખાલી શાક
હા.
ને ભાત
હમ્મ હમ્મ.
શાક ને ભાત જ ખાવાનું બે ટાઈમ બીજું કઈ ની રોટલી રોટલો એ ની કોઈ જ દીવસ નય હો.
કોધ દી
એ હારું
કોઈ દીમેં રોટલી ને રોટલો જઈ
હે તો રોટલી નું ખાવા રોટલોઈ
કોઈ દી ની
કેમ
હું ભાત જ ખઉ. હા ભાત જ બેઈ ટાઈમ
ભાત થી જાડી તો નથ થાત
હા એટલે મને જાડું થાવું બો ગમે.
હે તને જાડું થાવું બઉ ગમે એટલે જ ભાત ખાતી હશ
નઈ મને ભાત તો પેલાથી નાની હતી ને ત્યાર થી હું ભાત જ ખાવં કોઈ દી રોટલી કે રોટલો મે ચાયખો નથી.
હે તો એક જ ખાકે તારી બેને ખાય.
ભાત અમારા ઘરમાં બધી ખાય.
હા.
પણ હારે રોટલી કે રોટલો બધી ખાય એમ.
એક તું નથી ખાતી
એક મારા ઘર માં હું કોઈ દિ ચાયખું જ નથી મેં.
હું પેલા એમ કરતી હવે ભાત નથ ખાતી ને.
નય હો હું તો ભાત મને ભાત ભાત નો બનાવ તો ખાવ જ નય.
પેલા એમ કરતી હું ભાત જ ખાઉ. શાક કે એઈ ન ખાવ કોરે કોરું ભાત ખઈ જાવ ઓલાની હાર રસા હાર.
હા.
પછી મારી મમ્મી ખીજાઈ હમ્મ.
ફરવા ગ્યાતા કે
ક્યાંય ની તમે?
અમે ગ્યાતા ફરવા.
ક્યા ક્યા
હમ્મ ગ્યાતા આઘે આઘે
આખે પક્યા
આઘે ગયા તા તો થોડુંક માઇન્ડ હલાવે
હારું કેવાય ને.
હમ્મ અમે આમ ગયા તા સોમનાથ બાજુ ને.
હમ્મ. સોમનાથ.
હા.
મંદિરે.
હા, મંદિર છે.
એ ફરિયાયવા.
હા, ફરી આવ્યા ત્યાં બોવ ભાવ હો બાપા.
હમ્મ.
તમે એકલાસ પાણીપુરી ખાવ કે તમારા મમ્મી ખાય હારે.
મારી મમ્મી બિશારી રોટલી ગળેશ.
અમારે તમારી મમ્મી બિચારી અત્યારે બેઠીશ.
આયા તો રોટલી કર હું તો થાકી ગઈશ. એટલે હું બાકી રોટલી કર નાખી.
હું તો બેઠી બેઠી કપડાં વારું મમ્મી દીકરી બે બાર બેઠા.
હા.
હું અંદર કપડાં વાળું.
હમ્મ. તે પાણીપૂરી ખાવુશ. ને રોટલી કરત મારી મમ્મી.
હમ્મ હવે કેટલા ને કેટલા મિસકોલ કયરા.
તું હોઈ ને કેયારે હું બજાર માં ગઈ પાણી પુરી લેવા મારી બેન હારે. મે ખબર હતી કે ઓલી ફોન કરી એને પેલા ગાય ગા લઈ આવું.
હા.
મોળું થઈ ગયું આજ.
હા.
હમ્મ પછી મોડે મોડે રિક્ષામાં બેઠા.
હા.
એટલે.
હા પછી.
એટલે પછી મોડે મોડે પુઈગા પછી કામ કર્યું બધું ઘરનું.
હું તો આઈવી માથી પછી સોડા પીધી. ને પાણી ની તક અત્યારે બહૂ લાઈ ગઈ કપડાંય નથી બદલાવા. આવી ને વાસણ ધોયા ને પછી અમે બધી બેહેનપણી નિર્જીલા અને. અને જેને એને આવે બધી.
હું હું.
એઈ ન એની બેનને મારી બેન બેઠ્યું ને બેઠ બેઠી વાતો કરી. કરીને પેટમાં દુખી ગયું મારી મા ને તેટેણી ની મા ને.
હમ.
બધું બે હા બધી બાજુ મારી દે. કે વાતું કર કરેને પેટમાં દુખી ગીયુ હવામાં સાર મમ નને બાજુવારા. જને હ છે ને જોતે.
હમ હમ.
એના મમ્મીને હમે તો હાવ દાંત કાઢી - કીઢી ને ગોટો.
હારું બાજુમાં સતે હારું.
અમે ક્યાંય પણ જાાવનું એ બાજુ માં જોને અ હારે છે.
એમ.
પપ્પા એવીયા હાલો.
હમ.
મારા પપ્પા આવ્યા.
આવા દે.
બાર બે અમારા પપ્પા અત્યારે અંદર ના અમારા પપ્પાને બહુ ગરમી થાય.
એટલે બાર બેઠા હે.
હા એ બે જણ અત્યારે બાર બિહાડે.
હમ.
મારા બાપા દારૂ પીન બોવ એટલે.
હમ
હમ. બઉઅજ. હા હા હે કોતે.
આ મારા પપ્પા આ્યા જો હમડા.
પુછી લે તારા પપ્પા ને.
હે પપ્પા એને પપ્પા દારૂ પીસ ક પીસ બહુ જ. ના મામ્મી પાપા ક કે મને નથી ખબર.
હમ મારા બાપા કો છે ઠાણા ડળ મોઢામાં ના નાખે.
હમ.
હમ મારા પાપા હા ભગવાન નાગર નું માણસ મારાપા કોઈ ઢાણા ડાળે નથી મોઢામાં.
તો ખોટી તો હું કે કે પીસ નથી પીતા ના પાડે જો કે નથી. પીતા.
મારા પપ્પા એ કોઈ દે ઈડુંય નહી છે પીવાની તો વાત અલગ.
હમ કેશ કે દારૂ પીતાય નથી કે મોઢામાં નાખતાય નથી એમ કે મારા પપ્પા.
મારા પાપા કોઈ અદટા નથી.
હમ.
એડોય ન હ છે મારા પપા કે દારૂ હું કેહેવાય એમ.
બિયર તો પિતા હૈ.
કોઈ દે નહિ.
હમ.
મારા પપ્પા કોઈ દિવ ઢાણા ડળે નહી.
એમ.
બધી તો હોપાડુંને માવાને ખાય માને પપા બધી ઢાણા ડાળે મોઢા માનાના.
હે પેાઈઈએ ને મા પપ આઈ જનું.
હું કેય.
કઈ નાથ પીતા ક્યારેય.
હા મારા પપ્પા કોઈ દી કઈ નઈ એલી મારા પપ્પા કોઈ દી ભગવાન ના ઘર નું માણ હાવ.
એમ, એ હારું.
કામેથી ઘરે ને ઘરે થી કામે બીજું કોઈ ઝંઝટટ નહી.
હારું કેવાયું.
કોઈ દે કઈ વસ્તુ આપણે એમ કીધુંને કે પપા. તમારે આ જોઈએ કોઈ કઈ વસ્તુ નાનો પડે ગમે એવી વસ્તુ જોઈએ ને.
એ
મારી મમ્મી હજી થોડી કબલખડી સે, માયે પપ્પા કોઈ દી કઈ ની
તાર મમ્મી બોલ કા?
મારા મમ્મી તો બોલે એટલે એક કાન ને બીઝો કાનમાંથી તો લોઈ નીકળી જાય એવું બોલે.
તમારા ઘર માંથી કોણ વધારે બોલે?
હમારા ઘર માંથી વધારે જો અમારે પપ્પા તો કોઈ દી કોઈને કહી મારે હામે હામે બાત તું હોય ને હમુક નુ.
હ
જો કોકમાં હામે વારા નો વાંક હોય ને હામે બેઠ ગ્યુ હોય ને ત માય પપા એમને ધોકાવી નાક હે. નેમ રહી વાત મારી મમ્મી ની તો મારી મમ્મી એટલું બોલે હમારા ઘરમાં. માળી મમ્મી જ હમારા ઘરમાં હમારા હમારા ઘરમાં મારી મમ્મી જ એક બોલે ઊંચા અવાજે છેને ઘર કોઈ ની. હમારા ઘરમાં બધીનો શાત સ્વભાવ.
હમારે મત્સ માયી મમ્મી એક બોલ માય પપ્પા ન એટલું બોલે.
મારા પપ્પા તો કોઈ દી એટલે કોઈ દી કોઈને કઈ તુંઈ ના કે, કે પીસ તારા પપા ને.
કોઈની આવે બાધે નઈ એમને.
કોઈ દી નઈ મારા પપ્પા કોઈક દી કોઈ હારેની બેઠે ની સે.
હમમ. ત પપ્પા કે બાંધે કોઈ હારે હમ્મ.
મારા પા મારા દાદા ના કેટલા પૈસા આયવા.
થે
માય કાકા હવે સે ને.. હાહા નહી હાંભેળ મારી વાત મારા મારા કાકા આવું શે ને મારા પપા ને એમ કીધું, કે એના ભાગ નથ દે મારા પપ્પા ને મોઢે તો ન જ કીધું.
હે!
હા માયા પપ્પા ને મોઢે તો ન જ કીધું પણ બધા હારી વાતો તો કળે કે ભાગ નથ દેવો, ભાગ નથ દેવો. મારા પપ્પા હજી પૂસવાય એ નથ ગીયા કે કેટલો પૈસો આવ્યો કે એટલો કે હા કે ના કઈ ની.
હમ્મ, તો એમ કીધું.
કોઈ દી નથ ગીયા કે મારા પપા એ તુંએ નથ કીધું કે તું હું કરે હું નઈ કોઈ દિવસ ની અમુક મારા નાના, કાકા હોપ થઈ ગીયા ને
હમ્મહ.
ત દાડો એ મારા પપ્પા એમા નાના કાકાનો કેયરો નીકળે એટલો પૈસા આયવો તો તે એ પૈસો ક્યા નાખ્યાવ્યા ઇસે.
હમ્મ, તાર મમ્મી તો બોલતા અહે ને.
મારા મમ્મી તો એક ઘર ને બે કટકા પણ હવે હું આપડે તો શરમ લાગે ને તારું કોઈનું ક કરે તો પછી.
હમ્મ, દારા પસી તો બોયલા અઈ ને.
દારા પસી બોલે તો ખરી. પણ મારા પપ્પા સે, ને કોઈનુ માને નઈ એલી મારા પપ્પા છે ને તે હા ઓ શાંત સ્વભાવના. મા પપ્પા ને કદાચ તેમ કીધું હોય ને કે અયી બેહી જાવ.
હમ્મ.
તો ઇ બેહારે સાના મુના. એક હા એક શબ્દ એ ના બોલી કે મારા પપ્પા હાવ
એમ હારૂ કેવાઈ. તા મમ્મી બોલે તા, તા પપ્પા ન બોલે એટલું.
તો તમારે કાકા આવ ને બધી ડરે. હા, મારા કાકા બધી મારા કાકા ડરે મારા પપા એક જ છે મારા પપ્પાને બીજા હગા
એની વવુ બોલતી હોય ને તા કાકાની
કોણ
તેની વહુ
એને બહુ કોઈ થી કઈ ના બોલે એ માર કાકા થોડા કોઈ દારૂડિયા છે.
હમ્મ
એમ કે મારી મમ્મી થી બધી ડરે મારા કાકા મારી કાકી બધી
આમ બોલવાથી હું કઈ બાબત બોલા હોય તો એમ
નાઈ મારા કાકા તો મારે
હમ્મ
એમ ન બોલે મારી મમ્મી છે ને મારી મમ્મી થી બધી ડરે એમ મારા કાકાઓ ને મારી કાકા બધી
હે તાર તો વધારે કાકા હ કેટલા કાકા
મારે હગા કાકા એક નથ
પણ કાકા બાપા ના મારે કેટલાય કાકા છે.
એ હગા કાકા નથી.
નઈ મારા હગા કાકા એકે નહીં
હમ્મ
મારા પપ્પા એક જ છે મારા પપ્પા ને કે હા મારા પપ્પા ને કઈ બેન નઈ ન નથી કે મારા પપ્પાને ક ભાઈ એ નથી.
હાવ એક ને એક જ છે હાવ
હા એકને એક હા
હમ્મ એમાં પપ્પા ક કે એક ને એક બલ્લુ બલ્લુ કે આ પપ્પા ને
હા
હા તો એમ જ કીધું કેક ને એક જ છે બલું